હલો હલો હલો
હલો કેમ છો તમે
હા મજામાં બેન બસ મને સારું છો તમને સારું છે સારું છે સારું છે આજે મારે વાત કરવી છે કે આપણે એક હું એક મધર છું બરોબર મારે બે ચાઇલ્ડ છે તો મને એવું વિચાર આવ્યો બહુ આજે વિચારતી હતી કે આપણે કેટલું બધું કરીએ છીએ મતલબ આપણેે એમ બી કહી શકીએ કે આપણે મલ્ટિટાસ્કિંગ છીએ તો મારે આજે ઈ વાત કરવી છે કે એક મધર કેવી રીતે મલ્ટીટાસ્ક કરી શકે છે એમ કારણ કે આપણે કેવું કે પેલા તો આપણે બી નાની છોકરી જ હતા બરાબર ત્યારે આટલી બધી રિસ્પોન્સિબિલિટી નોતી હવે જયારે આપણે ખુદ મોટા થઇ ગયા છીએ તો કેટલી જાતની રિસ્પોન્સિબિલિટી લીધી છે ઘરની છે હસબન્ડ ની છે મતલબ ફેમિલીમાં જે કોઈ બી બીજા લોકો હોય એની છે બાળકોની છે સવારથી માંડીને આપણે શરૂ કરીયું હોય કે સવારે ઉઠવાનું ટિફિન બનાવવાનું બાળકોને રેડી કરવાના સ્કૂલે મોકલવાના હસબન્ડ મા ટિફિન બનાવવાનું ઘરના બીજા બધા કામ હોય નાસ્તો બનાવો જમવાનું બનાવો ઘરની સાફ સફાઈ હોય કે પછી કંઈક બાર વસ્તુ લેવા જવું હોય તો એનું બી આપણે બજેટ એક બનાવીએ છીએ કે ભાઈ કેટલો ખર્ચો થશે શું થશે એમ અને અમુક એટલે આપણેે તો નથી જ હું નથી કરતી પણ અમુક મધર્સ તો એવી છે કે જે જોબ બી કરે છે તો ઈ લોકો માટે તો કેટલું ટફ પડતું હશે કે જોબ કરવાની પ્લસ આપણે જે ઘરે રીસ રિસ્પોન્સિબિલિટી છે મધર ની એ તો પછી નિભાવવાની જ હોય એમ તો કેટલું કરે છે એમ મધર તમારો શું વિચાર છે ઈ બા ઈ વાત માટે
એકદમ સાચી વાત છે તમારી કારણ કે મને પણ ખ્યાલ છે કે મારી મમ્મી અમારી માટે લગભગ બધું જ કરવા તૈયાર મારી મમ્મી જયારે તમને ખ્યાલ હશે કે આપણે નાના હતા ત્યારે બે હજારની સાલમાં ભૂકંપ આવેલો હતો છવ્વીસ જાન્યુઆરીએ યાદ છે તમને ઈયર્સામાં હું અને મારો ભાઈ ખુબ નાના હતા અમે ઓલું કઈક નીચે કઈક પેલા શાક શાક વાળો આવે ને શાક લેવા ગયા તો ત્યારે ભૂકંપ આવ્યો મારી મમ્મી ની જે ઓપરેટ કરાવીને લાવ્યા તા અને એને કંઈક અ અરાઉન્ડ અને લગભગ પંદર થી વીસ દિવસ જેવું થયેલું હતું કાલ ઈ સમય દરમિયાન મારી મમ્મી ને સતત બેડરેસ્ટ ઉપર પણ જયારે ભૂકંપ આયો ત્યારે એને જોયું કે મારા છોકરાઓ બે નીચે છે તો ડોક્ટરે એને સ્ટીજ હતા તો એને કારણે એને ચાલવા ફરવાનું ના પડે તો મારી મમ્મી એકલી જાણે એમ જે કોઈના સપોર્ટ વગર ઉભી નહોતી થઈ શકતી એને એમ થઈ ગયું કે મારા છોકરાઓને કઈ જશે ઈ બી ચાલી ને ઈ દોડી ને સુધી અમારી સુધી પહોંચી ગઈ એક જ ઝટકે અમારી સુધી પહોંચી ગઈ એટલે માં કેટલી પ્રોટેક્ટિવ હોય શકે એક બાળક માટે કે એને એવું એક પળ એવો એનો વિચાર કર્યો કે કદાચ એના સ્ટીચ તૂટી જશે એને કંઈક થઈ જશે દોસ્તો તો થઈ જશે તરત અમારી માટે થઈને દોડીને આવી ગઈ. મારી મમ્મી એ ખરેખર ત્યારે જે ક્યુંને ત્યારે મને એમ થઇ ગયું માં બનવું. ઇટ ઇઝ નોટ ઈઝી ફોર રસ એક સ્ત્રી તરીકે માં બનવું કોઈ ઈઝી નથી. એક માં પોતાની જાત ને ભૂલીને પોતાના બાળકો માટે, કેટલી અલગ થઈ જાય છે, તમે પણ કદાચ એવા જ જશો
હા એકદમ અત્યારે હું જયારે મારે બાળકો છે, ને ત્યારે હું આવું જ વિચારું. શકે ના પેલા બાળકો માટે મારી ડોટર પણ મને ઘણી વાર કે મમ્મી તું કેમ દર વખતે પેલા અમારું જ વિચારે છે, કે બાડી ખાવાલી વસ્તુ હોય કે કોઈ પડે તો મકે, હું કંઈ કામ હોય તો તું તારા કામ માટે ઉભી નહી થાય, પણ અમે કીધું હોય તો ફટાફટ કામ કરી દે ખાવાની વસ્તુ અમારી માટે તું નથી ખાતી. તો મેંને એજ સમજાયું કે જયારે હુ નાની હતી ને ત્યારે મને આ વાત નથી તી, પણ જયારે હું માં બની છું, ને તો હવે મને સમજાય છે. કે કે મા માટે એની પ્રાયોરિટી છે. આખી દુનિયામાં એની પ્રાયોરિટી ખાલી એના, છોકરા હોય છે, અને બીજું કેવું થાય ખબર છે, તો તમે કીધું કે માં છોકરાઓ માટે તો કરે જ છે, ઘર માટે કરે છે, પણ તમે ગણી લો કે કોઈ જોબ છે, તો હવે જો કોઈ ઘરમાંના પહોંચી શકતા હોય ને તો કોઈક રસોઈયા રાખી લેજો. સ્કૂલમાં ટીચર ટીચર હોય છે, તો એ શિક્ષિકાનો એક ટીચરનો ભી અલગ રોલ હોય છે. આપણે કંઈક વાંચો સાજા માંદા થઈએ તો ડોક્ટર ને બતાવવા જતો ઈ અલગ રોલ છે. પછી ઓફિસમાં બધા મેનેજ કરે છે, બધા ખર્ચા છે. આ કંઈ પણ ટાઈમ મેનેજ મેન્ટ છે, કે કોઈ પણ ઓફિસ ના રિલેટેડ કામ હોય તો મેનેજર છે. પણ ઘરમાં તો ખાલી એક માંદા જ હોય છે, જે ઘરમાં ટીચર બાળકોને સારું સારું શીખવાડી રહે છે. ટીચરની ભૂમિકા ભજવે છે, રસોઈયાની તો ભૂમિકા હોય જ છે, હંમેશા માટે પછી ક્યારેક નાનું મોટું વાગ્યું હોય બાળકને કે કંઈક થયું હોય તો ડોક્ટર તો દૂર છે, પણ પેલા તો. માતા ટ્રાય કરે કે ભાઈ એને, ઘરે કેવી રીતના એનો દુખાવો ઓછો કરી શકું અથવા લોહી નીકળતો હોય તો લોહી બંધ કરી શકું, પછી આ તમને જે કહું છું. ખર્ચાની વાત બધાની આવવા જવાનું ટાઈમ મેનેજ મેન્ટ સાચવાનું, એટલે મેનેજરની ભૂમિકા એતો એટલે એક માતા કેટલા રોલ હોય છે, તમે વિચારો આ ચારતોમાં નથી. અત્યારે યાદ આવે છે, આપણી વાતોમાં પણ એવા તો કેટલા રોલ હશે. કે કે જે માતા હસી ખુશી કે પછી કઈ આશા ભી નથી રાખતી કે ચલો આટલું, કરું તો શું તમારી માટે, કરવા જોઈએ વગર આશાએ આપડે કેટલું બધું આવી જ રીતના. વાપરો રોન ભજવતા હો તમાર શું કેવું છે.
એકદમ સાચી વાત છે તમારે માતાની ભૂમિકા કોઈ સમજી ન શકે, નાટ..... બદલે, મલ્ટીટાસ્કિંગ.. લેડી, ક કે લેડી બસ આપણા ઘર એના હુકમથી, આપ જીવી છે, એના હુકમ ખાઈપી શકે છે. આપણે કે ભગવાનની મરજી વગર કશું ન કરી શકે માની મરજી વગર કાઈનો કરી શકે. મારી મમ્મી... હંમેશ માટે ઈન્સ્પાયર કરેલ.. કે તું કઈક બંધ તું કંઈ, કર.. એવું બને. કોઈ જે છે, ક્યારેય ત્યારે કોઈ કોઈ સમાજની સામે હારવું ન પડે. અને ભવિષ્ય ક્યારે કોઈની સામે તારે જોવું ના પડે.
બીજું એક શું છે, કે આપડે આમ કેવું કે છોકરાઓને ગમતી વસ્તુ હોય, તો આપણી પાસે એક બજેટ ફિક્સ હોય કે ચાલો અત્યારના બાર ગયા છે આપણી પાસે પાંચસો રૂપિયા છે. અને આપણને માતા તરીકે કે મને કોઈક વસ્તુ ગમી ગઈ કે આ મને બહુ જ ગમી છે કપડા પણ જો મારી છોકરી એમ કે ને કે મમ્મા મને આ ગમ્યું છે. તો પછી ત્યારે આપણને એવું થાય કે ના ચલો હું નથી લેતી પણ મારા છોકરાઓ ખુશ છે ને તો મને આમાં મારી ખુશી મળી ગઈ. તો એવી રીતના કેટલો ત્યાગ પણ કરી દઈએ છે કે ચલો આપડે નથી જતું. પણ આપડા છોકરાઓ પહેરેને ત્યારે આપડે કેટલા ખુશ થઈ જઈએ કે ના ઈ ખુશ છે એને એની વસ્તુ મળી ગઈ. માતા હંમેશા એવું વિચારે કે મારી જિંદગી હવે પૂરી થઈ ગઈ એમ. પણ મારી જિંદગીનું મેઈન લક્ષ્ય શું છે કે મારા છોકરા હંમેશા ખુશ રહેવા જોઈએ એમ. બરાબર છે ને અને મને એવું લાગે કે માતા તો મલ્ટિટાસ્કિંગ છે જ તે પણ હું એઝ અ મધર હું મારા બાળકો ને હું હંમેશા શીખવાડું છું કે અત્યારના એ નાના છે પણ એ લોકોને બી સમજાવું છું કે તમે પણ કોઈક બીજાને હેલ્પ કરો. તમે તમારી વસ્તુ થોડુંક ગોઠવાવો તો અત્યારથી હું ઈ લોકોને મેનેજ કેવી રીતના કરવું. ઈ બધું શીખવાડું છું એને ભણાવું છું તોય ટીચરની તરીકે હું એને સમજાવું છું પ્રેમથી એમ. કે એ લોકો બી આગળ જઈને સમજે કે માતા ભલે ઈ બાળક છોકરો હોય કે છોકરી પણ ઈ સમજે કે માતા એટલે કોઈ પણ સ્ત્રી કે છોકરી હોય તો ઈ કેટલું કરતી હોય છે એમ. એટલે મને એમ થાય કે ખાલી એક મધર્સ ડેના દિવસે તમે એક ગિફ્ટ આપી દો અથવા કઈક કાર્ડ આપી દો. તો એટલી વસ્તુમાં તમે જે તમારી માતા આખા વરસ માટે જે તમારી માટે- -કરે છે ને એનો ઋણ નો પણ છોકરા આવી રીતના નાનું નાનું કઈક રોજ રોજ કરતા હોય કઈક નવું શીખતા હોય ભૂલની મા- -ફી માંગતા હોય. તો ઈ માતા જે કરે ને જ્યાં મલ્ટિટાસ્કિંગ માતા જે કર્યું હોયને કોમ્પ્રોમાઈઝ એ લેખે લાગી જાય એમ. મને એવું લાગે છે તમે શું ક્યું છો એની માટે?
એકદમ સાચી વાત છે પણ મલ્ટીટાસ્ક- કે મમ પાસે બજેટ સારું હોય કારણ કે પતિની બચત કરવામાં એનો મોટો હાથ હમણાં મે જોયું. કે કોરોના કાળ દરમિયાન સૌથી વધારે પૈસાદાર મમ્મીઓ બધી નીકળી. છાના માના પૈસા ઓલો કોરોનાકાળ સોરી પેલું આપડે કેને નોટબંધી. નોટબંધી જયારે થઈ ત્યારે કેટલી લેડીઝ એ પાંચસો પાંચસો હજાર હજાર નોટો હોય એના પતિ પાસેથી લીધેલી હશે ઈ એણે બચાવી બચાવીને કેટલી બધી ભેગી કરીતી જે ઓન ધ સ્પોટ ને એટલે કેવાય ને કે કે પપ્પા, ભાઈ બધા કરતા અમીર માતા હોય છે ક્યારેક વિચાર કરો કે એ લોકોની બચત ક્યારેક લાખ-લાખ રૂપિયાની પણ હોઈ શકે છે. અને એના દ્વારાયતે આપણા જીવનમાં ગુજારો કરવા માટે કેટલી બધું કરે ક્યારે જરૂર પડે ને તેમ કે હું આપું છું ને પૈસા જા તું પપ્પા પાસે માંગતો સંકોચ થાય ત્યારે મમ્મી બેઠી હોય મમ્મી કહીદે હા હા વાંધો નહી તમે જાઓ હું કરી દઈશ.
તું ચિંતા કરો. એટલે લક્ષ્મીના રૂપે છે, શક્તિના રૂપે છે, અન્નપૂર્ણાના રૂપે છે અને સરસ્વતીનું રૂ પે મુલ્ટિટાસ્કીંગ નામ છે. મને તો એવું લાગે છે કે કે મા ખરેખર જગદમ-જગદમબાનો જ અવતાર હોવો જોઈએ. તમે તો હશો જ તે બીકોઝ યુ હેવ અ ચાઇલ્ડ તમારી પાસે તો ખુદના એવા બાળકો છે એટલે તમને માતા તરીકેની ભૂમિકા તમારી કદાચ એવી જ હશે. બાકી તો ઈ સિવાય બીજું કોઈ હોય, તો મને ખ્યાલ નથી. પણ તમે માતા બન્યા છો એટલે તમારી પાસે એક્સપિરિયન્સ વધારે હોય. આની સિવાય બીજા કોઈ એક્સપિરિયન્સ હોય તમારા એસ મોમ તરીકે તમે કઈક નવું કર્યું છે તો તમે મને જણાવો.
તમારી વાત તમને કહુ ઉપર એક વાતને કે, જયારે સુધી હું માતા નહોતી બનીને ત્યાં સુધી મારી મમ્મીની બી એટલી બધી મને વેલ્યુ નહોતી. હું બધું જ જોહતી. ઇ તો ચલો, મમ્મી મારી માટે આ કરે છે, તે કરે છે. આની મારી માટે એટલું કોમ્પ્રોમાઈઝ કર્યું મારો બધો ટાઈમ સા ચવી દે છે. મારું ટિફિન છે, કપડાં છે, બધું મમ્મી તે સાફ સફાઈને બધું ટાઈમે મેનેજ કરે છે. પણ જયારે હું માતા બનીને, ત્યારે મને સમજાણું કે ખાલી કરતી નથી. પણ એની આખી જિંદગી ઘસી નાખી એને મારી માટે. અને મારા ભાઈ માટે એમ કે એને પોતાનું બધું જ તું કર્યું ને, ત્યારે અમારું બધું સચવાનું પણ આ બધી આ બધું એક્સપિરિયન્સ આ બધું ફીલ ક્યારે થયુ જયારે મારે કરવાનો વારો આવ્યોને ત્યારે મને મમ્મીની સાચી કદર સમજાણી ઇવન ડિલિવરીનો ટાઈમ હોય કે કોઈ બી ટાઈમ સૌથી વધારે છે ને સપોર્ટ આપણી મમ્મીનો જ હંમેશા હોય. કેના થઈ જશે બધું થઈ જશે. હું છું ને પછી એટલું બોલેને ખાલી કે હું છું તારી સાથે. તો પછી દુનિયામાં કોઈ પણ એવી વસ્તુના હોય કે આપણને એથી ડર લાગે, એમ થાય કે મારી મમ્મી છે મારી સાથે મારા પેરેન્ટ્સ છે મારી સાથે એમ એટલે તમારી વાત પણ સાચી કે અત્યારે આપણે સમજીએ છે પણ માતા બન્યા પછી છે ને આ બધું ફીલ કરીએ. અને ત્યારે જે સમજી શકીએ ને, અત્યારનાને ત્યારના સમજવામાં બહુ બધો ફે
મને તો એવું લાગ્યું કે જયારે મેં પોતે એક્સપિરિયન્સ કર્યોને ત્યારે અને મને નય લગભગ બધી મ મધર્સ ને એવું લાગતું હશે. જયારે એ વસ્તુ પોતે એક્સપિરિયન્સ કરે છે ને ત્યારે કે ફીલ કરવું સમજવું અને જયારે સાચું ફીલ કરવું ને બહુ અલગ હોય છે એમ. બરાબર છે ને.
એકદમ સરસ છે. મને ખુબ મજા આયી તમારી સાથે આ નવો ટોપિક ચર્ચા કરીને. એ મલ્ટટીટાસ્કીિંગ મોમ વ્હોટ ઈઝ ધ મોમ. ઈ સમજવાની મને ખુબ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. ફરી પાછા આપણે પાછા ચર્ચા કરશું ક્યારેક આવજો બાઈ.
પાકું આવજો હા બાય.